હલો.
શું થયું હાય મેં કીધું રોયી કેમ.
ના-ના-ના કેમ રડીશ લો
બોલો.
હમ્મ.
બોલો તમે આજે શું જમ્યું છું તમે.
આજ ડુંગળી ની ચટણી ને રોટલી ને એ બધું
ડુંગળી ચટણી એ કઈ રીતે બને એ મારે ઈચ્છા છે કે હું અત્યારે ઘરે જઈને આલુ પરાઠા બનાવ
હવે સુઈ જાઓ તમે સાંજે બનાવજો.
પણ મને ભૂખ સખત લાગ્યું છે ઘરે ગડાનું શાક બન્યું છે.
તો મસ્ત લાગે ગટ્ટાની સબ્જી તો.
મસ્ત લાગે પણ મારે કઈક બીજું બી બનાવું છે આમ સારુ.
તા હોય તો.
નહી મને ઉંઘ નહી આવતી બપોરે.
કેમ.
બસ એમજ.
થોડી વાર સુઈ જવાનું બોડીને રિલેેક્સ આપવાનું.
હમ્મ.
કો છો.
બોડીને રિલેક્સ આપવાનું.
હા એતો છે.
મારી આંખો એટલી દુખે છે અને ચશમા નથી પેર તીતો ચશ્મા કેટલી ગરમી છે.
અરે હા પઈ તમને પછીનો થાય હેને. તમારે કેટલા નંબર છે. આટલા બધા.
હમ.
ક્યારે આયા આ નંબર.
ક્યાં ના છે પણ ખબર હવે પડી.
બરાબર છે વાંધો નહી તો કન્ટિન્યુ પેરવાના બરા થોડું તમારે કુલર છે ને. તમારું કુદર નાનું છે બ પણ હવા તો સારી આપે છે.
હા સારી આપે.
બસ તો ભાઈ કુલર નીચે સુઈ જ તમારા રૂમમાં જ છે ને?
હા મા રમમાં જ. ના એ જ મે કીધું છે શું કેવાઈ. હવે મારે ડ્રેસ લેવો છે.
અક્તબર
છસો રૂપિયા નો ડ્રેસ છે બોલો.
છસો રૂપિયા નો.
હમ.
તો લઈ લેવાનો એક.
ના લઈશ ને ખાવ છો હવે.
બરોબર છે.
હમ.
હમ. બોલો તમે.
ઇસ્લામ બોલો.
હ જ હ ભૂખ લાગી છે કઈક સારું ખાવું છે ગટ્ટાનું શાક તો બનાવે બરાબર છે. પણ મેં વિચારું છું કે બેસન અને ઘઉં નો લોટ ભેગો કરીને એ એની અંદર ડુંગળી ને બધું નાખી ને મસ્ત પરાઠા બનાવ.
કેમ આવો આવા પરવઠો.
ને અરેં ઓફિસમાં એ લાભથી આ રતે બઉ મસ્ત લાગત બેસન ને ઘઉં નો લોટ. ભેગો કરવાનો એની અંદર ડુંગળી બધી સમારવાની વધારે નાખવાની એ ટેસ્ટ આવે. એ બધું નાખે ને કોથમી ને બધું નાખી ને મસ્ત પરાઠા બનાવી.
પ્યાજ ના પરોઠા હશે.
હા એવું જ કંઈક પણ સારું હતું બેસન ને ઘઉં નો લોટ. દહી સાથે ખાવાનું ચટણી સાથે એવું બધું તો એ વિચાર છે કે એવું કઈક બનાવ ઘરે જઈને.
હ બનાઈ લેવાનું.
મજા આવે.
હમ એતે. હમ હ બોલો હમ.
હ.
બોલો.
સાવ છે. આજ તો ગરમી છે કલે એટલી ગરમી નથી.
મારે તો દુપટ્ટાનું બધું લાવવાનું છે.
એવું મેરેથોન ગ્રીન પતી ગઈ.
શું?
ચૂરી ક્રીમ હતી ને ચાંદની એ બધી
પણ નહી લવ લેવાની નાઈટ ક્રીમ. અમારા નીચે પાલરવાળા બેન રહે છે ને એવું કે, નાઈટ ક્રીમ ન લગાવવાની. એ બહુ નુકસાન કરે, બહુ નુકસાન એવી કે ચણાનો લોટ સાભલો ચ ચણાનો લોટ અને દહીં ભેગું કરીને રાતે એનું મસાજ કરી અને પછી પાણી વડે મોઢું દઈને સુઈ જવાનું સાબુ વડે નહી ધોવાનું, નેચરલી ગ્લો આવે બહુ
એ
હા, ના પણ હું દહી ક્યા લેવા જોઉં એટલે.
ઈ હવે તો મળી જાય હવે
એવું. બહુ નેચરલી, નેચરલી સરસ ઞ્લો
આને કરતા ચોખાની રોટલી આપડે
પણ ચોખા કરતા બીજું બેસન સારું. બેસનને દહી અને ચુટકી હલ્દી અને થોડુંક દૂધ યા મધ એવું કઈક નાખીને તમે લગાવો ને તો બહુ મસ્ત હા. દહી એટલે દૂધ નઈ નાખવા દઈને બેસન ભેગું કરશોને એટલે કઈ નાખવાની જરૂર જ નહી પડે. ચુટકી હળદર નાખવી હોય તો નાખવા ન વાંધો નહી. પેલી તમારી ફ્રેન્ડ રનિતા બી ઘરેલું નક કરે.
હા, એ બી કરે એની સ્કીિન તો ક્લિયર છે, પણ ગ્લોઈંગ નથી.
બ્લેક છે. હવે નેચરલી બ્લેક છે, એમાં શું?
હા, પણ સારી છે એમ. તમારે ચાંદો ન ઉતરનું. હા, તો બરાબર સાંદોડી
હા, લોકેશન નહી બોલવાનું. હલો.
અરે હા સોરી. હા હા.
હા. હા, વાંધો નહી, બોલો. એ નવા ટાસ્ક મળશે એ મને તમે શીખવાડશો.
હા, ટાસ્કમાં શું મળશે. નવા કોલ મળશે તમને, આવા કોલને રેકોર્ડિંગવાળું કાર્ય હા, કે પેલું ગુજરાતી લખેલું હોય. સોરી ગુજરાતી બોલેલું હોય. એ લખેલું આવું જોઈએ તો કેટલું ઈઝી મેં તમને એ દિવસે બતાવ્યું હતું ને, બસ એજ રીતે કરવાનું.
હ હા. ના ના વાંધો નહીં, વાંધો નહીં.
આવડી જાય કઈ મોટી વાત તો શું? ઓલા
મોટા તમે.
હ, મારી મોંઘી નહી. આજે મારા હસબન્ડ અત્યારે આવશે. મારે પકોડી ખાવી છે, આજે તો.
ઓહ તો હસબેન્ડ સાથે જશો એમ.
ત્રણ ચાર દિવસ પેટમાં દુખાત હતું.
અચ્છા.
ના તે
તો તમે હસબેન્ડ. તમારા હસબેન્ડનું મેં ચેક કરીને આપી દીધું.
કઈક કેહતા.
હા, મે કીધું તમારે આધાર કાર્ડની ઓફિસ જવું પડશે. ઓનલાઈન નહી થાય. જો ઓનલાઈન એમનો જૂનો નંબર અવેલેબલ હોત ને, તો હું કરી દેસ પણ જૂનો નંબર અવેલેબલ નથી. એટલે પહી હવે, એમને ફિંગર નહીં બધું લાગે છે. તો આધાર કાર્ડની ઓફિસ જવું પડે.
હતા.
બસ એટલું જ મેં કાલ રાતે કીધું અમને.
તો કેતાશે સાર.
હમ
મા હસબેન્ડ તો મારો હસબન્ડ છે.
અનોખા. અખ તમે પેલું સીરિયલ જો. ભાભીજી ઘર પર હ.
હા જોતી.
પાડોશી ની સિરયર હતીયાનો ઘર વાળો આને લાઈન મારે પેલા ઘર વાળો પેલી ને લાઈન મારે.
હા હા એ વાત. એ શું કેહેવાય તમે પેલું ઘૂટરવું જો પછી તમે ચીડિયા ઘરજો બ મયુરી તો મોરકી ના. ત એ તો બલ હા
મયૂરી કોમા તું મોરકીી તડા લતી હો મયૂરી ફુલ સ્ટોપ એ ગુજરાતી વ્યાકરણ ટીચર હતા તો બીધયાત વ્યાકરણ બોલતો વચ્ચે વચ્ચે કોમન ફૂલ સોપ ને
એ પા બહુ સરસ લાગતી ગૌમુખ ના ગોટક ગોમ ગોટક તો પેલા ટ્રેન માં કરતો તો એ.
હા બધા જાનવરો ઉપર હતા બધા.
હા.
ના ના કેસરી બાપુજી નામ ચીડિયા ક્યાંથી હોય.
ના એટલે બાપુજીની ઘરથી ન નામ ચીડ્યા હશે. હમ એટલે ચીડિયાઘર. બહુ મજા આવતી નહ મયુરી ડાન્સ કરતી નહ.
કીધું અહીંયા પકોડી વાળા ને તારી દેખાય છે ઈચ્છા છે, હું એ ખાઈ દઉં પણ હજુ તો સેટઅપ કરે બધું. હું તો ઘરે શાક રોટી. અને પેલા બેસન ના પરાઠા બનાવી ખઈશ.
હા છે, કોમ્પ્યુટર. હા દહી લઈ લેવાનું.
જો.
હ કાલ તો પેલા સચિન ની બર્ડે છે.
એવું.
હમ.
તો તમે ખાઈ લેશો એટલી ફોન નહી કરો.
કરો ને
હમ
ખાતી વખતે નહી કરું
હા
આતા ટાઈમ નહીં હવે એક કોલ તમે મન કરી દેજો એટલે હું ત્યાં સુધી ઘરે પહોંચી જઈશ ચાલતા ચાલતા
ટાઈમ એમ બી ઓવર થવા જ આયો છે.
હા, કેટલા નવ મિનિટ થઈ ગયા? હા, બસ એક મિનિટ વાત કરી લો ન, ગમે તે!
બોલો, મારો જે બેડ નથી, મારો બેડ અત્યારે નવી નવા નવી તિજોરી નીકળી છે, તિજોરી એ બેડ બંને એક જ જેવું હોય હા બહુ મસ્ત, હા બહુ મસ્ત તીજોરીઓ નીકળી છ હા હ કેટલા હજારમાં ખબર હે? ખાલી એકત્રીસ હજારમાં ના એકતાલીસ હજાર, એકતાલીસ હજારમાં ના એકત્રીસ જ હશે મારી ખ્યાલથી તિજોરીને પલંગ સારું જો મારા અઠ્યાવીસ હજાર નો પલંગ ગયો ને સાડા સત્તર હજાર ની તિજોરી એમ
ઓબા
હા અજે એના ઉપર રંગુંને! અઠવીસ હજાર નું પલંગ મારે
પચીસ હજારનો, હમ પચીસ ને પાંચ ત્રીસ ને દસ પાંત્રીસ
હમ
હમ
તીજોરી તો તમારે કેટલા બધા દરવાજા વાળી છે
હા હા બ ના બી સર ચલો હું કરું તને હા સબમિટ કર દેજો